અવાજ આવે છે
હા આવે છે નમસ્કાર સાહેબ બોલો
શું કરો છો ભાઈ
સર અત્યારે કે કોલેજ ચાલુ છે પણ અત્યારે ફાર્મિંગ ફાર્મિંગ નું કામ છે ફાર્મિંગ નું કામ
કયા વિષય પર?
કોલેજમાં મારા રાજ્ય શાસ્ત્ર વિષય છે. અને મે પેલા વિષય પર બી એ કર્યું, સોસયોલોજી માં, અને અત્યારે માસ્ટર ચાલુ છે પોલીટીકલ માં.
એમ હું પણ એમ જ કરું છું. મનોવિજ્ઞાન
કેવું છે? કે અગર હલો!
અને હા, જોડે પ્રિપરેશ શન કરું છૂ. ગવર્મેન્ટ એક્ઝામની.
હો, ગવર્મેન્ટ એકઝામ હું પણ તે તૈયારી ચાલુ કરી હતી મને આવડા રાગે રાગે ચાલે.
ચાર કા ચાર પાંચ કલાક વાંચુ, અને બી
તો મને જણાવશ શું કેય? શા માંથી વાંચવું જોઈએ? ને શા માંથી ના વાંચ વું જોઈએ? કયા સબ્જેક્ટ માટે કયા? બુક સારી, કયા ફેકલ્ટીઓ સારા? કઈ એકડમી સારી?
હું તો મોસ્ટ ઓફલી યુવાનો માટે વાપરું કરુ છું. એન પ્લેસ ટી. સી. આર. ટી. કોઈ પણ વિષય ની તૈયારી કરી હોય તો યુવાનું અઅ યુવાનું મટીરિયલ બેસ્ટ છે.
યુવા નું પછી બીજી કોઈ એક કડવી
અ અ યુટ્યુબ માંથી હું વેબ સંકુલ ના ક્લાસ ભરું છું. અને પેલા સ્ટીચિંગ કિશન હેને એમના ક્લાસ ભરું છું. તમે શે ની તૈયારી કરતા હતા?
જે વિભાગ આવે તેની.
એવું એનો સિલેબસ કેવો ઈઝી છે?
એમાં સિલેબસ એવું છે કે, એમાં પચીસ ટકા જીગ્યા આવે, બાર પોઈન્ટ પાંચ ટકા ગણિત બાર પોઈન્ટ પાચ ટકા ગુજરાતી ના પછી પચાસ ટકા પર્યાવરણ ન સ્પર્શન આવે એની અંદર ઇકોલોજી. પછી પર્યાવરણ ના ઘટકો ને ઔષધિ અલગ અલગ ટોપિક આવે.
બરાબર અને કેટલી વેકેન્સી હોય આમા?
એમાં સર ગયા વર્ષે જોઓ ને લગભગ સાતસો ને ત્રેવીસ જગ્યાઓ હતી પેલી લાસ્ટ ટાઈમ. એ ટાઈમ પણ મેં પણ એક્ઝામ આપ પણ મેરે આવે એ ટાઈમ. અને આ વર્ષે કદાચ આગામી વર્ષે કદાચ ભરતી થવાની. સંભાવના છે. આગામી વર્ષ એટલે કે ભરતી લેવાશે આગામી વર્ષમાં ભરતી આ વર્ષે જ પડી જશે અને વેકેન્સી કદાચ પાંચસોની આસપાસ આવવાની શક્યતા છે.
બરાબર અને લેખિત સ્વરૂપ માં જ હોય કે ફિઝિકલ પણ આવે?
એમાં ત્રણ તબક્કા હોય છે. પેલા તબક્કાની અંદર એક્ઝામ લેવામાં આવે છે બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કાની અંદર મેડિકલ ટેસ્ટ હોય છે આ તીન તબક્કા તમે પૂરા કરો એટલે તમારું સિલેક્શન પા .
અને જોબમાં શું કરવાનું આવે?
જોબમાં ફિલ્ડ વર્ક આવે આપડે જે પર્યાવરણ નું સુરક્ષા આપડે કરવાની હોય જે પણ . વૃક્ષો હોય અભ્યારણો હોય રાષ્ટ્રીય ઉદ્યાન હોય તેમજ સાથે સાથે જે પર્યાવરણ ને લગતી કે પેલા ઉદ્યોગો હોય એને નિયંત્રણ લગાવવાના કાયદા ઘડવાના હોય પ્લસ જાળવણી કરવાની હોય.
હવ તમારી વાતો સાંભળીને તો મારે લાગે છે ફ ફોરેસ્ટની તૈયારી કરવી પડશે.
હા હા કરવી જ જોઈએ કારણ કે આ જોબ એવી છે કે કુદરત ના સ્થળે તમને રેવાનું મળે. તમે કદાચ પચાસ વખત તમારો આઇશું હોય . અને સાથે પણ આપડે કન્ટિન્યુ સંપર્કમાં રહેેવાનું હોય.
હા એ ન નેચર નજીક મને પણ ગમે થોડુંક.
નેચર ના નજીકમાં એવું કોઈ હોય જ નહી કે નાજ ગમતું હોય બધાને ગમે અને મને નેચર સાથે ઘણો લગાવ છે. એટલે હું એની તૈયારી કરું છું.
બરાબર છે હું પણ જોઈશ સિલેબસ પછી તૈયારી કરીશ.
સિલેબસ તો બહુ ઈઝી છે જો તમારે ધારો કે જીકે આવે એની અંદર ઈતિહાસ ઈતિહાસ આવે ઈતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે. પછી ભૌતિક ભૂગોળ છે. આર્થિક અને ભૌતિક ભૂગોળ છે વિજ્ઞાન અને ટેક્સ છે ઈતિહાસની અંદર પણ બહુ શોર્ટ એન્ડ સ્વીટ ટોપિક આપેલા હોય જેવા કે ગુજરાત ના મહત્વના રાજવંશો. ગુજરાત ના સંદર્ભમાં પરીક્ષા લેવાય એટલે મોટા ભાગે ગુજરાત નુંજ પૂછવામાં આવે છે બહાર નું કઈ પૂછવામાં આવતું નહિ. તો ગુજરાત ના રાજવંશો હોય. જેની અંદર વાત કરીએ આપડે તો શરૂઆતમાં જ વંશ છે. પછી સોલંકી વંશ છે અલગ અલગ વંશ પ્રમાણે પછી સલ્તન કાર્ડ હોય અલગ અલગ કાર્ડ હોય. અને પ્રાચીન ઇતિહાસથી લઈને આધુનિક ઇતિહાસ સુધી નું કવર કરવાનું હોય છે.
અને એગ્ઝામ એટલે કે લેખિત સ્વરૂપમાં હોય કે પછી કોમ્પ્યુટર બેઝ હોય.
આમાં લાસ્ટ ટાઈમ એ લોકોએ કોમ્પ્યુટર પર લીધી તી તો એમાં એવું બની્યું તું કુ એવી બધી ઘણી બધી એક્ટિવિટી ને ઘણી બધી પ્રોસેસિસ બી એને લઈને ને પરિણામ વંચિત આવ્યું તું મતલબ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તી એમના હિતમાં નતું એના માટે ઘણો વિરોધ થયો તો અત્યારે પણ આ કદાચ હાઈકોર્ટની અંદર કેસ યથાવત છે.
આ બધા કારણોને એક્ઝામ ની તૈયારી કરવાન થોડું મૂડ ઓપ થઈ જશે કેમ કે દર વખત કઈક ને કઈક આ લોચા હોય જ છે આ ગુજરાત સરકારની એક્ઝામોમાં. પેપર ફૂટી જાય કઈ તો વ્યવસ્થિત રીતે એકઝમ ના લેે
પરીક્ષા આવશે પણ હમ્મ.
અને સરકારની આ બહુ મોટી નબળાઈ છે મારા ખ્યાલથી તો. કે એક્ઝામ સારી રીતે લે નહી એમ કોઈ બી એક્ઝામ
આ સરકાર છે તે બધી આ તે આમ બધી રીતે વિકાસ કરે પણ ખબર નહીં આ શિક્ષણના લગતા મુદ્દામાં કેમ પાછળ છે.
હા હમણા ને હમણાં આ દેશમાં જોવો ને નીટ નું પેપર લીક થયું. મે એના માટે કેટલા વિદ્યાર્થીઓ નું ભવિષ્ય સંકટ
આગળ પણ પોલીસ છે તલાટી છે રેવન્યુ તલાટી અને બધી એકજામ પેપર ફુટયા છે. તો આરૂ કદાચ આટલું બધું વારંવાર થવા પાછળ નુ કારણ શું પોલિટિકલ.
આટલા બધા આગળ વધે છે. તો એ કેમ નું આ થાય છે. એમ બહુ મોટા પ્રશ્નો છે.
હા, એમ કેન્દ્ર સરકાર યુપીએસસી લેવલ ની એક્ઝામ જે એક્ઝામ લે આખા દેશમાં લે તો પણ એવી. ના મલતી નહી. તો ગુજરાત લેવલ ની એક્ઝામ નુ પેપર ફુટવુ એટલે.
કે લોકો પોતાની સીટો વેચી દે છે. એમ ગુજરાત સરકાર ની સીટો ભ્રષ્ટાચારે, મોદી સાથે સમસ્યા બની ગઈ છે. અત્યારે બધા માટે શું કેવું તમારું
હા એમજ ને કે હવે રાજય સરકાર ને થોડુંક જે વિદ્યાર્થીઓ તૈયાર કરી રહ્યા છે એમની ઘરની પરિસ્થિતિ સુધરવા માટે ની તૈયારી કરે છે. તો સરકાર થોડી વીક બને કડક પગલા લેવા જોઈએ. જેના કરીને.
વિદ્યાર્થી ઓ નું ભવિષ્ય,
હા, તે બગડે છેના બગડે
હા ભવિષ્ય ના બગડે
હા, અને બીજું કે એ લોકો જે સિલેબસ જાહેર કરે છે. એ તમને, હમણા વાત કરી કે ભાઈ સરકાર નો સિલેબસ છે સિલેબસ પ્રમાણે ત્યારી કરવાની મન એમાં એવું છે કે ઘણી વાર લ લાસ્ટ ટાઈમ વાત કરુ ઉદાહરણ તરીકે ગયા વર્ષે પોલીસની ગુજરાત પોલીસ ની એક્ઝામ હતી તો એ લોકોએ સિલેબસ માં કીધેલું કે અમે ગુજરાતી યાત્રા ને પૂછીશું નહી અને પાંચ પ્રસમ ગુજરાતી ના હતા તો એ પાંચ પ્રશ્ન
વિદ્યાર્થી એ ખોટા પડે વિદ્યાર્થી ના વિદ્યાર્થી પાંચ પાંચ નપાસ થાય એનું
હમ એની આખી શું કેવાય જિંદગી ની મહેનત. ની ફેરવાઈ.
હમ તો સરકાર એવું કેમ ના વિચારે કે આ એક બી મારતો છોકરા તપાસ ના થવા બી એ પૂરો ના કરે.
એ ના ના ફિલ્ડમાં અમે પણ કોમ્પ
બીજું કે અમુક પેપર તો ઘણી બધી ભૂલ હોય છે, અંદર જોડણીમાં ભૂલ હોય છે. પછી પ્રશ્ન ખોટા આપી દીધા હોય છે, ઓપ્શન છે, ખોટા આપી દીધ એવા રદ થાય. પ્લસ ઘણી બધી પરિસ્થિતિ સર્જાવી હોય. તો મારું એમ કેવું છે, આપડે જયારે પરીક્ષા હોલમાં બેસીએ પરીક્ષા ત્યારે અંદર સૂચના આપતી હોય કે જો તમે રાઉન્ડ કરો એટલે અમારમાં તમે કરના આવે તો જરીક ટપકું રહી જાય કે બહાર નીકળી જાય તો એ તમારો પ્રશ્ન ખોટો પડે.
હમ
બરાબર તો વિદ્યાર્થી પરીક્ષા આપી ટપકા બાર નીકળી ગયા અને એને પાસ થયો અને એનું કરિયર ખતમ થઈ ગયો બરાબર તો સરકાર જયારે એક પેપરમાં દસ દસ પંદર પંદર પૂરો કરે અને એને લઈને વિદ્યાર્થી નપાસ થાય ને એનું જીવન ખરાબ થાય તેની જવાબદાર કોણ.
બરાબર હા તો દસ છે, કેવાનું આવું બધું શ કરીએ આપડી તો છેે, ને બધું
આપડી હાથમાં જ છે, ને લોકશાહી એજ છે, આપણો.
લોકશાહી છે પણ સત્તા તો નેતાઓ જોડે ને, આપડે ગમે તેટલું લોકશાહી કરીએ પણ તમને ખબર તમે લોકશાહી ભોગવો તમને લાગે છે, તમે લોકશાહી ભોગવો છો.
હા તો એક પ્રશ્ન તો છે.
સા પછી વાત કરીએ બરોબર.
ઓકે ચલો થૅન્ક યૂ.